જોઈ ના બેસાડી દુ.
હલો.
હલો.
વિશ યુ અ મેની મેની હેપી રિટર્નસ ઓફ ધ ડે, હેપી બર્થ ડે.
થેન્કયુ, થેન્કયુ.
કેવો છે તમારો બર્થ ડે? હા, બર્થડે વિશ કરવા માટે જ ફોન કર્યો હતો.
એવું એમ?
હા.
હમ્મ હમ્મ બોલો બોલો.
કેવો છે બર્થડે?
બસ સારો છે. આઈસ્ક્રીમ ખઉું છે બર્થડે ને દિવસે.
ઓહો કેટલા વર્ષ ના રૈયા?
હમ્મ, ઓગણીસ.
ઓ સરસ સરસ શું કર્યું બર્થડે ના દિવસે આજે?
અને સવારે ઉઠ્યો.
હમ્મ.
બધાં ના ફોન આયા બર્થડે વિશ કરવા માટે, તે વાત કરી. પછી જે તે સ્ટોરી મૂકી દમાં તો પછી મેન્શન બેગ આપ્યું.
અચ્છા અચ્છા કઈ બહાર જવાનો પ્લાન નતો બનાવ્યો?
હમ્મ, પછી આ મેં દાબેલી ખવડાય ત્યા બધા લોકો ના. જે હું હું ગેવાને મજ જૂર ને બધા પૂઠાં.
હા.
એમના મેં દાબેલી ખવડાઈ થી.
અચ્છા, અચ્છા.
હમ્મ, પછી હું તો માંગેલા.
સરસ સરસ કઈ બહાર નતો જવું ફરવા માટે આમ?
હમ્મ, હમ્મ એટલો ટાઈમ નહીને અમારે જોડે.
હા અત્યારે તો કામને બધું ચાલુ હોય એટલે
હમ હમ.
અચ્છા અચ્છા.
શું કહો છો.
એટલે અત્યારે તો ટાઈમ ના હોય. કામ ને બધું સ્ટડી ને બધું ચાલુ હોય એટલે કે બાર ના જઈ શકો ને છુટ્ટી ના હોય એટલે.
હમ એજ બહાર જવાનો ટાઈમ જ નહી મળતો.
હા એજજ બચપનમાં બહુ સારું તો આમ બધેનો બહુ એક્સાઈટમેન્ટ હતો ને. બહુ વધુ હતો.
હા તો બડ ડે ને તો મહિના પેલાથી રાહ જોવાનું ચાલુ કર દે હતા ક્યારે આવશે બ ડે ક્યારે આવશે.
એજ એજ પછી બધી પ્રિપેરેશન બે દિવસ પેલા તો પ્રિપેરેશન ચોકલેટ. પછી ન્યુ ડ્રેસ જોઈ આવે દર બર્થ ડે ના દિવસે નવો જ ડ્રેસ પહેરવાનો એ જૂનો વાળ ન પહેરવાનો સ્કૂલ માં ટોફ તે લઈ જવાની એને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે ફ્રેન્ડ્સને ફોલું કરવાનું. અચ્છા એમાં એ બેસ્ટ ફ્રેન્ડ જ હોય બીજું કોઈ નહી આમ બેસ્ટ ફ્રેન્ડ એટલે બેસ્ટ ફ્રેન્ડ ખબર કે હા મને જ લઇ જશે.
હમ.
હવે તો એટલું કઈ એક્સાાઈટમેન્ટ રહ્યું જ નથી.
હમ હવે તો નોર્મલ બે દિવસ જો જ લાગે છે બર ડે માં.
હા એજજ મેચ્યોર થઇ જાય ને જેમ જેમ એજ વધે એમ.
હમ
જેમ જેમ એ જ હોે એમ એમ મેચ્યુઅર થતાં જઈએ એટલે પછી એક્સાાઈટમેન્ટ ના હોય.
હા એજ ને આ તો પેલા તો એવું થાય કે હવે હું મોટો થયો. અરે આમ જે જમ કો પું છું.
હા સાચી વાત છે હજુ બી જેમ જેમ આગળ થશે એમ વધારે. અત્યારે તો તો થોડી ઘણી એક્સાઈટમેન્ટ હોય લાઈક ફ્રેન્સ હોય. છે આ પછી ઇન્સ્ટાની સ્ટોરી હોય વોટ્સઅપ સ્ટેટસ નેન વિશિષ્ટ. એ બધું વધારે હોય અત્યારે અત્યારે થોડાક. ટાઈમ પૂરતી પછી તો એ ઓછું થઈ જશે તો. બઉુ આમ કેઝ્યુઅલ કે ભાઈ બધે આવીને જતો રહ્યો એવું જ અત્યારે તો
હમ એ જ હવે આપડે. પપ્પાને લોકો પણ બેને તો ખબર બી નહી પડતી.
હા એ લોકોને ખુદ ને યાદ નથી હોતો કે એમનો બર્ડે હોય છે આ તો આપડે કોઈક દિવસ યાદ રાખી લઈએ. કે ભાઈ હા ચલો એમનો બર્થડે હોય છે થોડુંક સ્પેશિયલ કરીએ બાકી એમનું તો કઈ યાદ જ નથી હોતો.
હમ અવાજ ધીમો આવે તમારો.
અ મારો.
હમ હમ.
અરે આ વરસાદ જેવું વાતાવરણ છે ને તો નેટવર્ક ઇશ્યુ હશે.
એમ મારા બડ્યા પાછે વરસાદમાં જ આવે.
અચ્છા અચ્છા જુલાઈ છે ને એટલે.
હમ એટલે મારો બડ ડે વરસાદ માં ને મારો બડ્ ડે એટલે વરસાદ આવે.
હો તો એવું કોઈ મિત છે કે ભાઈ. ખાલી એવું દર વખતે થાય જ છે તમારા બડે માં.
નાવું થાય જ છે દર વર્ષે.
ક શું કેવાય બહુ નસીબદાર કેવાય તમારે બધને દિવસે વરસાદ આવે છે તો.
હવાજી નાનપણ દેવું જન્મે તો ને.
હમ.
હમ. કાલે પણ બઉ વરસાદ આયો તો.
ઓહો હો.
હમ્મ, બે હજારને સાતમાં.
અચ્છા અચ્છા.
પૂરો બહુ વરસાદ આયો તો.
એટલે તમારે જન્મે એ દિવસે વરસાદ આય્વો એટલે હવે રેગ્યુલરલી આવે જ છે.
હમ્મ.
સરસ સરસ બઉ આમ અજીબ વાત કહેવાય કે ભઈ સત્તર વર્ષ સત્તર સોરી ઓગણીસ વર્ષ સુધી કન્ટિન્યુઅસ એ જ વસ્તુ થઈ રહી છે દર બર્ડે ઉપર. તો બહુ એમ કહેવાય કે ભગવાનના આશીર્વાદ છે તમારી ઉપર.
હમ્મ, એ સારા કર્મ કર્યા હોય ને એટલે એવું થાય.
હા એ તો છે કર્મ ઓલવેઝ કાઉન્ટ થાય. બાકી? એક બે વર્ષ એક બે વાર થાય ને તો એને કો ઇન્સિડન્સ કહી શકો પણ આ તો ના એ ઓગણીસ વખતે કો કો ઈન્સીડેન્સ ના થાય.
હમ્મ એટલે લગભગ મોસ્ટોફલી ઓગણીસમાંથી પંદરએક વખત તો આયો જ હશે છે ચા ચારેક વખત તો સમજયા આયો ના.
હા એ તો પછી મેજોરિટીમાં આયવો જ છે એમને.
હ.
અચ્છા અચ્છા.
હવે બીજું કો મજામાં?
હા હા મજામાં, તમારે કેવું છે?
હ?
તમારે ત્યાં કેવું છે?
શું?
તમારે ત્યાં કેવું ચાલે છે?
અમારે ત્યાં બસ સારું ચાલે છે અહિયાં અત્યારે વરસાદ છે. મારા બર્ડેના દિવસે આયો તો વરસાદ એટલે ગાંધીનગરમાં હું થયું ગાંધીનગરમાં પહેલી વાર માર બંર્ડેન દિવસે વરસાદ આયો હતો એના પછી ચાલુ થયો રેગ્યુલર એટલે રોજ આવે છે હવે સાંજે સાંજે.
ઓહો! સરસ સરસ અને શું કેવાય બડેનું કોઈ રેઝોલ્યુલેશન લીધું કે નઈ?
શું લીધું?
રેઝ્યુલેશન મતલબ હવેથી કરવાનું કે ભઈ બર્ડે આવી ગયો તો હવેથી હું આ વ કન્ટિન્યુઅસ કરીશ આ વસ્તુ કરીશ ઈમ્પ્રુવમેન્ટ માટે જેમ લો કો ન્યૂયરના લે છે.
હમ્મ, એવું પેલા વિચારતો પણ હવે નઈ વિચારતો. એવું કઈ ખબર બી નથી મને આ તો તમે કીધું એટલે ખબર પડી.
એમ નહીં આમેય ફોલો તો નથી જ થતું ખાલી આપડે બધ પોતાનાં મન માટે લઈ લયે છે બાકી ફોલો તો નથી જ થતું એટલે
હમ્મ આ તો તમે કીધું એટલે મને ખબર પડી કે આ રીતના બી કરવાનું હોય પેલા
કરવાનું હોય એવું નહીં પણ લોકો લેતા હોય છે કે ભઈ એક વર્ષ ઓછું થયું તો હવે લાઈફમાં કાંઈક તો ઈમ્પ્રૂવ કરીએ.
હમ્મ, સિરિયસનેસ તો આયે.
સીરીયસનેસ લાઈએ.
હમ હમ. બીજું કો શાંતિ?
હા હા શાંતિ તમારે કેવું ચાલે છે?
બસ આજે બર્ડે હતો તો આજે તો બધાનો વિશ આયો હજી તો બી ફોન આવે છે ખાસા બધાં લોકોના.
અમુક લોકોને લેટ લેટ ખબર પડે ને પાછી.
હમ્મ, અમુક જે પેલું સોશિયલ મીડિયા ના વાપરતા હોય એટલે ધીરે-ધીરે પડે ભાઈનો બર્ડે છે એટલે
હા. હા એજજ અમુક લોકોને કાલે ભી કોલ આવશે એટલે બહુ મોડા જોયું હોયે યા- બઉુ બીઝી હોય એ લોકો મોડા જ જોવે તો પછી કાલે ખરા.
હા એજને.
બીજું તો કઈ નહી પણ આ બર્ડે માં મતલબ- અત્યારે તો એવું કઈ ખાસ નહી પણ એક- એ છે કે ભાઈ જૂના ફ્રેન્ડ્સ બી એ દિવસો તમને યાદ કરે બાકી તો આમ કોઈ નોર્મલી યાદ નથી કરતા.
હમ મારા જુના ફ્રેન્ડ જો ને હું અંકલેશ્વર હતો પેલા છઠ્ઠા સુધી-
હું.
ઓકે હા હલો અ.
કે ગયો.
હેલો. એટલે હું જોવ ને છઠ્ઠા સુધી તો અંકલેશ્વર રેતો.
હા.
એટલે અ પછી હું છઠ્ઠા થી પ પાલનપુર આવે ને પછી ગાંધીનગર આવ. કોલેજમાં આયો અત્યારે હું.
હા.
તો મારા છેઠ છઠ્ઠા ના ફ્રેન્ડ ભી મારા બર્થ ડે ની સ્ટોરી મુકે છે. અત્યારે ભી એટલે એમની જોડે વાતો થાય ધીરે ધીરે એમ. ખબર પડે કે એમ આપણા ફ્રેન્ડ હજી તો ઓળખે જ છે આપણને એમ. આપડી ભાઈબંધની તૂટી નથી.
હા એજ એજ આમ નોર્મલ ક્યારે બહુ ઓછી વાત થતી હોય‌. પણ આ બધે ને એવું કંઈક આવે તો એ બાને એમ થોડી ઘણી વાત થાય ને અમે. એવું ફીલ થાય કે ભાઈ હા આપણે બી ફ્રેન્ડસ હતા.
હા એટલે બડે દિવસે જુના જૂના દોસ્તારોને ગમે ત્યારથી ગમે તેનો ફોન આવે એટલે ખબર પડે. કે ના ના આ દોસ્તાર હતો આવું હતું આપડે અહિયાંડ જા સ્કૂલમાં જોડે ભણતા. હા મસ્તી કરી હતી પેલી મસ્તી કરી હતી એટલે બડે દિવસે એ બી થાય કે જેનો તેનો ફોન આવે ને. પછી એમ જૂની યાદો તાજા થઈ જાય એમ.
હા એજ બાકી તો અત્યારે લોકો એટલા બિઝી થઈ ગયા કે નોર્મલી તો કોઈને ફોન કરે એમ જ નથી. થી અને આમ જો. કે પોતાની લાઈઇફમાં બિઝી જો હોય રાત્રે થોડીક વાર ફ્રી થાય તો કોઈ ક્લોઝ ફ્રેન્ડ હોય એ એને ફોન કરે બાકી તો. સોશિયલ મીડિયા છે તો રીલ્સ કે એવું કઈ સ્ક્રોલ કરે ને પછી સુઈ જાય.
હમ એ જ ના કોઈ સ્પેશિયલ ઓકેશન હોય તોજ લોકો અત્યારે તો ફોન કરે છે.
હા અત્યારે તો એવું જ છે કે ભ‌ઇ બડે હોય એનિવર્સરી હોય યા બીજું કાઈ બી. સ્પેશિયલ હોય કાં તો પછી અત્યારે તો તો એ લોકો મતલબ હવાણા નવું ચાલુ કરે છે કે. સ્કૂલ ના ફ્રેન્ડ્સ યા કોલેજ ના ફ્રેન્ડસ બધા ભેગા થઈને ગેટ ટુગેધર કરે છે.
હમ હમ એ સારી બાબત બાબત છે એમ કે જુની યાદ તાજા થઇ જાય ને બધા. મળી બી લે એકવાર જીવનમાં ફેરથી ના.
હા પણ એમાંય થોડો એમ કે બધા અમુક વાર ના પણ આવી શકે અમુક પર્સનલ રીઝનથી આ કો આમ સોશિલ મીડિયા છે કે ભાઈ તમે ફોન પર વાત કરી શકો આમ મળી ના શકો તો અને. એક રીતે જોઈએ તો સોશિયલ મીડિયા ના લીધેજ બધા દૂર થઈ રહ્યા છે.
હા હા બીજું કોઈ તમારો બે ક્યારે આવે છે?
મારો બર્થ ડે અગિયારમા મહિનામાં છે.
અગિયાર મહિનામાં પદાર રહ્યું છે.
પાંચ તારીખ.
અચ્છા પાંચ અગયાર એ એમને. હ હ તો વર્ષ પૂરું થાય ને તમારે બડે ચાલુ થાય એમ.
હા એ કઇન્ડ ઓફ એવું જ કહી શકો તમને ખબર હોય તો એ દિવસે વિરાટ કોહલીનો બી બર્થ ડે છે‌.
શું કેવો છો?
તમને ખબર હોય તો એ દિવસે વિરાટ કોહલીનો બી બર્થ ડે છે.
એવું એમ
હા-
ચાલલો વિરાટ કોહલી ને લોકો સ્ટોરીયો મુક એટલે તમને વિસ કરીશ.
હા શ્યોર - હા શ્યોર શ્યોર ઓકે ઓકે હા હા-